હલો હા તમારો અવાજ આવતો. તો પણ. હા એટલેજ પાછો કોલ કર્યો.
આલે એલી રિલેટેડ. ટું આજની કપલ માં જે લવ ટ્રેલ જે ચાલી રહ્યો છે. કે સ્કીલ બેઝ કરવું કે પછી. જૂના પ્રમાણનો જે અનુભવ છે. એ કરવું.? કરીને.
એટલે એની લીધે. આજે અમારે ઘણીવાર અમારી ઓફિસમાં ડિસ્કસન થતું હતું સાહેબ લોકોને અને એમનો જે છોકરો યંગસ્ટર છે અને બાકી બધા જુવાનિયા છે.
એટલે તમારું એ બાબતમાં શું કેવાનું છે. અ ઘણી વાર એવું થાય છે કે અ ભણતર કરતા તમારો અનુભવ ઘણું કામ કરી જાય છે.
હમ.
તમે જે તમારા. અનુભવ થી શીખો તમારી પાસે ભણતર તો હોય જ. પણ તમે જે અનુભવ થી શીખ. ો ને અને જે તમે એનો ઉપયોગ કરો એ એ ઘણી વખત તમને આગળ તમારા તમારી સફળતામાં ઘણો ભાગ ભજવે છે એવું મારું માનવું છે.
બરાબર.
કારણ એવું છે કે થોડુંક એના માટે તમારી પાસે એક પાયો તો છે જ પણ પછી એને આગળ તમે કેવી રીતે એનો ઉપયોગ કરો છો અને એના માટે તમારી ધગશ કેટલી છે એ કામ. કરી જાય છે અને એ જ તમારી સફળતામાં મોટો ફાળો ભજવે છે.
બરાબર
છે
સાચી વાત છે એટલે એમાં એવું થયું કે સમજો કે આજે એક રેન્ટ એગ્રીમેન્ટ
સાબ મને કામ સોંપ્યું કે રેગરી મેન્ટ કરવાનુંછે મે એમ વોડ ફાઈલ મારા હિસાબે રે એગ્રીમેન્ટ જાતે કરી આપ્યું મેં એમને અને પછી એમ એમણા દીકરાને આપ્યું દીકરો કે પપ્પા આવું નઈ આપડે તો ચેટ જીપીડી પણ જોવાયું
એટલે શું છે કે મલે વિચાર વેકુભાઈ ચેટ જીપીટી
જર છે આટલા વર્ષો અનુભવ આપ ખ્યાલ છે શું ફોમેે કરી લે એટલે એવીીતે વાંચિત
તો આ બાબતમાં અમારા જે સાહેબ હતા, એમલું કેવા
કહેવા એવું હત કે ભેરો ભાઈ શું લાગે છે આ વાત કેવી રીતે કરી શકશું આપડે આ છોકરાઓ તો વધારે પડતું અ ચક જેપી
પોતાની બુદ્ધિ ઉપર વિચાર કરવા તૈયાર નથી, અને આની લીધે કઈ ડિફરન્સ
ઓપયવા કરીે મારે પણ રશે એટ અને તમારી સાથે પણ રશે એટલા માટેે મે તમારી હા તો એનું એક કારણ એવું પણ છે કારણ કે હવે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે ને. એને લીધે લોકો પોતાનું મગજ કે પોતાની સમજણ ઓછી યુઝ કરે છે. એવું મારું માનવું છે, વધારે ટેકનોલોજી પર ડિપેન્ડ કરે છે, અને એવું માને છે કે ટેકનોલોજી આપણને બરોબર ગાઈડ કરશે. એનું માર્ગદર્શન આપણને બરોબ ર મળશે. એટલે તની સૂજ સમજ જે પહેલાનું જનરેશન યુઝ કરતો તું. એની કમ્પેર માં આ જનરેશન ટેકનોલોજી પર વધારે ડિપેન્ડન્ટ છે એવું મને લાગે છે.
હ હા એટલે એટલેમાં શું થયું
કે રેન્ટ એગ્રીમેન્ટ તો બનાવી લીધું પછી એ લોકો રેન્ટ એગ્રીમેન્ટ લઈને લોટરી કરવા ગયા તો ત્યાં લોટરી વાલી મેડમ કે ભાઈ હા આ નીચે નામ કોનું લખું છે આ તમે? તો હ વતુ થયું ચેક જીપી ઓટોમેટિક કે જે કોઈલ લાભ ને બધું આપ્યું એ સે વસ્તુ ચ લોકો છપી નાખ્યું એ લોકો
એટલે સાહેબ કે કે જો દીકરા ભૈરોવ ભાઈ જે આ ભાઈ કરે છે. છે. અને તમે આમાં જે કરી તમે જે વિચાર કરી રહ્યો છો, પણ તમે નીચે જવો તો સહી કોનું નામ છે. એટલે આખું દસ્તાવેજ બગડ્યું આજે, પાંચસો રૂપિયાનું સ્ટેપ પેપર બગડ્યું, અને કાલે હવે પાછું
થી લવું બનાવીને કરું છે એલે આવું થાય છે એ એનો મતલબ એવો થયો ને કે તમે ટેકનોલોજી પર ડિપેન્ડ થઈ ગયા. એની પર તમે આધાર રાખ્યો. પણ તમે તમારી સમજ તો જરા યુઝ ના કર્યું એવું થયું કે નહી. હા એટલે પેલા શું હતું. કે પેલા લોકો આપ આપણી પોતાની સમજણ પર વધારે ભરોસાો રાખતા હતા ટેકનોલોજી કરતા જયારે હવે ઊંધું થઈ ગયું. કે હવે ટેકનોલોજી પર વધારે મદાર છે. અને પોતાની સમજણ છેલ્લે યુઝમાં આવે છે. એવું હુ સમજુ છુ હ. અત્યારે અમારી ઓફિસમાં જે સ્ટાફ લોકો છોકરાઓને સ્કૂલમાં જો
કેજી છે, કે કોઈ સિનિયર કેજીમાં છે, કોઈકલું છોકરું સેવન્થમાં છે, નાઇન્થમાં છે તો કોઈકવાર આપણે ઓફિસમાં લઈ લે આવે અને સાથે ડિસ્કસન કરતા હોઈએ તો ઘણી વાર તમે મા
ની સાથે વાત કરી મોબાઈલબાઈલ બધા જેને ક બેસિક આપણે કો ્ન જે છે પૂછે એમાં ગરબડ
અને એની લીધે વાંચલ જરાય પણ લઈ ઝીરો વાંચલ મોબાઈલમાં તમે કહો તો બધું વાંચે પણ ચોપડીઓ વાંચવાની લઈ કોઈ ઓથરની કઈ નૉલેજ નઈ કોડ કોડજ ચોપડી લકડી શું લેખું કઈની.
એ બધું જ ઓલું ગૂગલ સર્ચ ઇ બોલે ઈ ફાઈનલ હા એટલે આવી જ આટલું વા અત્યારે એક પરિસ્થિતિ છે અને અમારા બધા ઓફિસ ના સ્ટાફ અમને પૂછે કે તમારી આટલી ઉભર થઈ સાહેબ તમે સૌથી ઉભર વાળા વધારે છ તો હ અમારે શું કરું. કાર કે આ છોકરાઓ તમે
આ લોકો તો ટોટલ કોમ્પ્યુટર સેવી
સેબિત થઈ ગયા છે. એટલે મે તને આજે ફોન કર્યો. ખાસ આ વાત ચર્ચા કરવા માટે. હા વાત તો સાચી છે. લોકોનું વાંચન તો સાવ નહીવત જ થઈ ગયું છે. એટલે પોતાની જરૂર જરૂર જે ફિલ્ડમાં કામ કરતા હોય એ ફિલ્ડ વિશે પણ એ લોકોને ઇન ડેપ્થ નોલેજ તો નથી જોતું એવું મારું માનવું છે. અને એ લોકો જાણવાની પણ કોશિશ નથી કરતા એ લોકોને ટેકનોલોજી રિલેટેડ જે બધી ખબર પડતી હોય એ બધું ગૂગલ કરીને જાણી લે છે. પણ પછી જે વાંચીને સમજે અને એને અમલમાં મકવું જે જે પદ્ધતિ હતી એ તો હવે વિસરાઈ જ ગઈ છે. એવું હું માનું છું. સાચી વાત છે. અને બીજું તમને કહું કે અ જે્યારે કે સ્કૂલમાં સ્ટાર્ટિંગમાં લાલપણમાં જે ઉચ્ચાર શબ્દ નો ઉચ્ચાર વસ્તુ છે એ હવે જેમ કે બહુ સારા સાથે એક શબ્દ હતો કે બ્લુ બ્લુ કલર તો આપડે કહી કે ભાઈીા બોલ બ્લુ કલર કેવી રીતે લખાય તો એ લોકો એ તમે માનશો નહીં બ્લુ
બ્લુ બી યુ ઈ, મેં કહું આ ભાઈ શું લેખું ભાઈ. અને મને કહે, મને કહે આ તો મારી કામનો લાગે એટલા માટે સિખડાવે છે. મેં પૂછું કે એમ કઈ સ્પેલિંગ માં મિસ્ટેક્સ છે. સ્પેલિંગ આ જોવો તમે. આ પણ એક ઘડી એક ડેફિસયન્સી લાગી મલે. તમને શું લાગે છે એ બાબતમાં?
હું થોડી અસહમત છું. એનું કારણ છે કે આજે ઘણી બધી સ્કૂલોમાં એ લોકો ફોનિકસ પર બહ જ ધ્યાન આપે છે. ઘણી સ્કૂલોમાં અને ખાસ તો એવું હું માનું છું કે ઇન્ટરનેશનલ સ્કૂલને જે અમુક અમુક સ્કૂલ છે ત્યાં આગળ એ એ લોકો ફોનિક્સ ઉપર બહુ જ ધ્યાન આપે છે એટલે લખવાનું પણ છોકરાઓ જે લખ લખવાનો સ્પેલિંગ છે. પેલા ફોનિક સાઉન્ડ પરથી શીખવાડે છે. તો એને લીધે મેં જ મેં જે મારું નિરીક્ષણ છે કારણ કે હું પણ અ ટીચિંગને રિલેટેડ છું થોડી ઘણી રીતે એટલે મારું એવું માનવું છે કે જો તમારું ફોનિક્સનું જે જ્ઞાન છે એ જો તમારું બરોબર એનો પાયો જો સક્ષમ હોય તો તમારા સ્પેલિંગસ બરોબર બરોબર થાય જ કારણ કે એ રીતે શીખવાડવામાં આવે છે જયારે આપણે શીખ્યા ને જે વર્ના ઇંગ્લિશ અ ઈંગ્લીશ મીડિમ માં નથીતા ભણે. એને સ્પેલિંગ શીખ સિકડવાની રીત અલગ હતી. જ્યારે જે અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં જે ભણે છે એને સ્પેલિંગ્ની શીખવાની રીત ઈ ફોનિક સુપર બેસ્ટ છે.
બરાબર છે.
પ્રોપર નોલેજ હોય. તો તમારા સ્પેલિંગ બરોબર જ થાય એવું હું માનું છું.
બહુ સાચી વાત છે આ બહુ સરસ વાત કરી તમે ફિનિક્સ વાળી ફોનિક્સ વાળી કારણ કે મારે કાલે ઓફિસમાં અમારી ચર્ચા થશે જ પાછી એટલે ત્યારે આ ખાસ એમને કહીશ કે ભાઈ તમે આના પર ધ્યાન આપો અને વ્યવસ્થિત કરો તો જ આગળ વધો.
અને છોકરા તમારા હજી પણ ભવાનું બાકી છે હ જી તો સુરૂઆત છે હજી હ અને એના માટે ઇવન. તમે વેબસાાઈટ પર જાઓ ને એજ્યુકેશન વેબસાાઈટ પર ફોનિકસ નું આખું એ લોકોનું આવે છે એ લોકો ન સિલેબસ છે સિંગલ અ સિંગલ સિલેબલ હોય ડબલ સિલેબલ હોય જેમ તમે આજે બ્લુ ની વાત કરી તો એમાં. બીને. એલ બે સિલેબલ છે. એટલે બે કોન્સોનન્ટ ભેગા થાય. તો એનો ઉચ્ચાર અલગ રીતે. તે છે પછી જ્યાં એઈ આઈઓય કોન્સનન્ટ આવતા હોય તો એનો ઉચ્ચાર અલગ રીતે હોય. અને ઈ અલગ રીતે શી. ઉખાડવામા આવે છે. એટલે ઈ આખું એ જ. એક કહીએ ને કે એક વિજ્ઞાન છે ફોનિક્સ નું જે આગળ જતાં આપણને બહુ ઉપયોગી પડે જેમ નાનપણથી જો એ પ્રોપર શીખ્યા હોય ને તો આગળ જતા તમારા સ્પેલિંગમાં કોઈ ગડબડ ન થાય કોઈ ઉચ્ચારમાં ગડબડ. થવાની શક્યતા નહી હોતજ બરાબર હા તમે બહ સરસ વાત કરી આ યાદ આવ્યું કે વ્યાકરણ આપડે વ્યવસ્થિત લાલપણથી શીખ્યા હોય તો એ જિંદગી ભર યાદ રહે બરાબર વ્યાકરણ બરાબર ના કર્યું હોય. તો જંદગી ખબર એ તમે ગોટા ફરવાના સાચી વાત છે. હા ભલે ભલે બો સરસ મજા આવી તમારી સાથે આ ટોપિક પર વાત કરી અને પાછા આપડે પાછો બીજો કોલ પર આપ તમારે બીજા ઉપડે વાત કરશું ચોક્કસ ભલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.